હે હા, કટ થઈ ગયો પેલા વાળો ઓલું ટાઈમ પૂરું થઈ ગયો હશે ને.
હા હા હા હા, તમને ઈજ આ ફોર્મ બતાવતીતી. હમ્મ તે કાલે ફોર્મ મૂક્યું તું હેતુન બતાવ તે કરતા કે તો વાર.
બરાબર, કરી જો. ટ્રાઇ, થતું હોય તો વડી ઓલું કર નાખ બે દિવસ રહીને વળી થશે ચાલુ.
હા તો એ ફોર્મ ટ્રાય કરી નાખશે.
હા એ જ
કેમે થાણાવાડા ના ના નથી ગયો કોલેજ
હા હા થાણાવાડાનો ઓમાં ફોન નથી. બે ત્રણ બે ચાર હવે નવરી નથી ત્યાં છોરા આખોદી ઘરે હોય ને પછી આપડ ઓમ હાલે પડ્યું લેશન કરી ના કરી તોય બાજુમ બેઠાય ને વળી હા અને પપ્પાને એ હમણાં તો ઘરે તા આજે ઘરે છે નીચે ઉતરાયા ફોન બોન આયો હશે તો
હા હા.
સુસીબેન ઘરનામાં ઉંબરના ઇએ પાણી કેટ
આવેરો ફોન ઉપારથી બીજો એનો
આવે રો
હ કેમ જોવું હોય ચાલુ હેને આએ કેમ થશે.
કેમ થશે.
તો ફોન ચાલુ હોય આ કેમ આવે. હેલો.
હા.
હેલો.
હેલો કેને કેશ મને કે હેલો. હેલો. હેલો હા હા આવે
હા કંચનબેનનું નામ લીધું એનો જ ફોન આવતોતો ઉપાડ લીધો પોતે જ સ્ક્રીનમાં પછી ઈ ફોન દેખાવા મંડી ગયો. તમારું ગાયબ થઈ ગયું મેને કીધું ખબર નઈ કટ થઈ ગયો કે શું ખબર
ના ના. ના ના એને રિંગ ના એની રીંગ નથી સમજાતી મને
હા તો ખબર નહી હશે કદાચ આ શું આપડે નવું નવું હોય ને સેટિંગ બધી ખબર નથી આપને હજી
આનામાં ખબર ના પડે થોડીક વાર લાગશે.
પછે તો મારો ફ્રેન્ડ ભેગી મેં વાત કરીને આવી રીતના આપડી જેમ તો રિજેક્ટ થઈ ગયો. ફોન. ગણ્યો નહિ એ લોકો રિજેક્ટ થઈ ગયું ને એમ લખેલું આવ્યું કે અવાજ નહીં હંભળાતો આના બરા-બરાબર આમાં એવું હોય કે બેયનો અવાજ ક્લિયર આવો કપે એ લોકોના રેકોર્ડિંગમાં એમ આજુબાજુ ઘણો ડખો કે એવું ના આવું કપે હા તો એ લોકો ઓલું કરે રા તો બે ફોન તો એવા રિજેક્ટ થઈ ગયા મેં કીધુ ખબર નહી. આથી પેલા વાળા તો બરાબર થઇ ગયા હતા આ બે વડી આવ્યું મેસેજ લખેલો રિજેક્ટ એમ ખબર પડે વડે.
હા એતો એમ. નવા નવા આયા ત્યાં સુધી વડી ખબર પડે ને થોડું થોડું અલગ અલગ હોય તો
ફોન કરવો હે ત્યા હુધી વડી હા
પંદર ફોન તો થઈ ગયા હશે ને
ના ના પંદર નથી થયા દસ થ નંબર ખપે ને ફોનએ કરવાવાળું
હા ઈ છે.
મારી ફ્રેન્ડ ના એને એ મમ્મી નો બે હતો તો બે એમાં પાંચ પાંચ કર્યા દસ થઈ ગયા. ને હવે આ તમારો ત્રીજો નંબર જડ્યોય તો તમારામાં બીજો કરુરી. હમણાં એટલે અગિયાર ને બાર થશે. બાર થશે તમારામાં હું પાંચ કરી હકીશ એમ. પછી વળે બીજા પાંચ આવશે એમ ત્રીસ આવશે. નંબર કપે ને હું થાણા મારી ભાભી ને બેન નેને બધાને કીધું. પણ બધા શું હો આની વાડી ઘોડે ના ના ફ્રોડ હોય ફ્રોડ હોય એમ કરે ને, કોઈ માનતું નથી. તો માનતું નથી જબરજસ્તી ના કરે ને કે નને, હા. જબરજસ્તી એ ના એ લોકો ને મૂક્યું હતું મેં તમને મૂક્યું ને એમાંરરો ગ્રુપ એ બ બેનો ભાભીનુંને એમાં મૂ્યું ું પણ મેં કીધું કોઈને ઇન્ટરેસ્ટ નથી લાગતો કોઈ એ રિપ્લાય દીધો નહી.
અચ્છા બતા જશેે કાલ રિન્કલ ન મેસેજ આવ તો ને ખબર છે કે હેંગ થઈ ગયો ઓલા ન.
હા હા હો કઈક ઓડિયો ઓડિયો મૂક્યો હતો અને પછી તે ઓપન ના કરજે ઓપન ના કરજે એવું લખેલું હતું ક
હા ઉપરની લિંક હતી કે ઓપન ના કરજો તમે ડીલીટ જ કરી નાખવી હશે ને.
હવે ડડીલીટ કરી નાખવી ખપે ને કોને મૂકીથી ખબર નહી આવે. બધા ગ્રુપ માં મૂકી દી ડોમ્બીવલી વાળા આવી હતી.
હા ડુંગીવાલી સમ આ રતે કોને મૂકી હતી ખબર નઈ કે ફ્રોડ કે. બ લને ફોન નને થઈ ગ ભય.
અચ્છા અચ્છા, હોય કે હવે બધું નીકળી એ ગયું હ ને.
હા હા ખબર નથી પડતી કંઈ ઓ.
ફ્રો ડ્રિંક હોય એટલે પછી આપણને ખબર ના હોય ને બધું.
વીણાનો વીણાનો ફોન આવ્યો હતો, એક એક એક કઈ જ નય કે વરસાદ પડેલો તો ક્યા હાલું નથી.
પણ આવડા ઘણા વરસાદ માં જઈ તો તો આપડે તણાઈ જઈ.
તેમમ આવા વરસાદ વરસાદ બંધ
કો ઘરવાળા હા નહી કે કોઈ, જવાની રજાાઈ નહી દે આવા વરસાદમાં તો આપણે.
તમે તું ટ્રેન ચાલુ નહી હોય કે તું.
ના રે ના આવા વરસાદ માં આવડો વરસાદ તો ના જવાય ને, ચીક ઝરમર ઝરમર પડતો હોય ને ત જય.
હા એ તો આવા વરસા જ મને છે.
આવડા વરસાદ માં તો રિસ્ક ના લેવાય ભાઈ, અમે હમણાં તો પાણીએ કેટલાય એમને અમે કી કે.
એમને એમ કહી કેને આ પછી ઝરણામાં તો કેટલા ઉમાં જો ને પુનાક અને ભોલું પડી ગયું રસ્તા બંધ થઈ ગયા.
થઈ જ્યા થઈ છે તે. કતા હતા કાલે હા વાત કરતા હતા ન્યૂઝ માં આવેલુ.
હ ટ્રેન એ દ તો અંકલેશ્વરથી ને બાજુથી જ કાઢેરા.
હા કે ત ત મુખયાજીને વચે કદકધી પોચી નહોતી ને ઊંધી.
ના ના બે દિવસ કાલી એ નહોતી આવી. કાલ કે પરમ દિવસેવ કે ન કળ શ
હ
છ વરસાદ જ ઘરેમણાથી.
હ વરસાદ ભગવાન ને ટાર્ગે પૂરુ કરવું લાગે. હમણાં હમણાં ચાર મહિનાનું ટાર્ગેટ હમણાં જ પૂરું કરી લેશે આ મહિનામાં જ ખબર નહી શું હો.
અંયા શુંય તો બેચાર વાટ જોતા તો વરસાદ નથી.
વરસાદ નથી આવડશે વરસાદ ઓછો હોય ને લેખો આવા મંડી ગયાતા ને જાંબુના ઝાડમાં જાંબુ આટલા આવે ને ત વરસાદ નહીં આવે ને ક્યાંથી આવ્યો?
ક્યાંથી આવ્યો લેટ હે.
હા લેટ હે. લેટે હે બાકી આવ્યો એટલે બરાબર આવ્યો હમણાં તો એકદમ મસ્ત હમ
ખોલે તે
હિસાબે પ્લેટ થઈ ગયો.
હમ એક મહિનાના હિસાબે લે દેશવાળા બિચારા ગરમી થાય રીતે વાટ જુએ દેશ
દેશમાં નથી ને હમણાં દેશમાં થતી હશે ગરમી હમણાં હજી
મારી બેન ને ભાઈ બહેન મારી બેન ક કે હરિદ્વાર જવું હે. હેમાબેન કે આવામાં ક્યાં જઈસ કે એ કે કંઈ નથી તારાકાને નથી બીજે જો તું આવામા ના ચવાઈ મા કે તું ઘરે થ્યો. ઘરે થ્યો એમાં સોડે કે તો
હા.
તો પછી હોવ બરાબરથી કે તાર જીજાજી એ ક્યાંય ગ્યા નથી તે કે જી વાત તારી સાચી એ. પણ હમણાં કીધું આવામાં ના જવાય કીધું. ફૂલ વરસાદ ચાલુ હે દેખી પાખી કે દો આવામાં જવાય ક્યાં
આગળ જઈને
ક્યાંય જવાય એવું નથી હમણાં તો
હોવ ત્યાં જ ફરો પડ્યા તમારે ત્યા આજુબાજુ આજુબાજુ ક્યાંક ફરવું પડ્યા ત્યાં વર્ષ
એ કેવું ઓ લ હા એ કેવું રોકાવા જશે. ગુટી તે કે પછી કે વળી કે અમને ઠીક અમને નીકળું હો તો નીકળી હાંકાઈ ને એઠવાડે
પછી તો વળીયો હવે તો બીજી થઈ જશે.
અહીયા આવું તો આવજ
હોવ વરસાદ જોવો તો આવો અહિયાં
વરસાદ જોય જાવ કીધું.
તારીખ નક્કી થાય આપડી તો વળી કેવાય આવું એમ
એના લીધે.
હો બે કામ થઈ જાય. કેતા પણ વરસાદવાળું હોય એટલે વળી એ
વરસાદવાળું હોય એટલે જોવું પડશે આપ
હા જોવું પડે થોડોક થોડોક હોય તો હાલે આના જેવડું એકદમ ફાસ્ટ ના ખપે. થોડોક ઝરમર તો ભલે આ સીઝન પ્રમાણે રહેેનાર છે.
હા આપને ક્યાં કજો જવું હોય બારે જવું આવું હોય તો આપ અને પોતને કંટાળો આવે આવામાં નીકળે ક્યાં તો પછી માણ સો આવે એને બધા કરવી તો પડે બધું
આમ શું વરસાદ નો હોય પણ જગ્યામાં એ લોકો ને વાંધો ના આવે થોડુંક કદાચ ઘણા માણ થાય ને આમ તેમ ઓલું કરું હો ને
એ ત્યાંનું ભાડું કેટલું હોય તો પૂછા કરી રાખત જોય.
પૂછી જોઈશ પૂછ્યું નથી કેમ કે વચ્ચે શું એ આ લોકો વર્ષ વર્ષે મિટિંગ થાય ને એટલે બધ રીવાઈઝ થાય પડ્યું.
હા.
પૂછવું પડશે પૂછી રાખીશ ઇન્કવાયરી કરી રાખીશ.
એ પૂછી રાખતી તે વળી આપને ખબર પડે ને એ પ્રમાણે તો ઉત્તર
સોસાયટી મેમ્બર ગણું તો ન હોય પણ હવે કેટલું હોય પૂછવું પડશે વળી હમણાં આવશું આપડું હમણાં મીટિંગમાં જવાતું નથી. એજીએમને એસજીએમને હોય વરસમાં બે ત્રણ વાર તો જવાય તો ખબર પડે.
પછી એ પૂછવા માંડ્યા મને કે કે જમવાનું નાસ્તા બાસ્તા કે શું કરવાના કે કે નક્કી હાલશે તો તમારું ને કે અમારું હાલશે ન કે મારું કર તારા ભાઈ કે ઈ કે તમે તંન દેરાણી જે ઠાણી કેશું એમ થશે કે.
હા હા એતો નાસ્તાનું થોડી થઈ રશે આ એ કરશું તારીખ નક્કી થાય પછી એ પ્રમાણે બધું વિચારાય તે કેવું ઓલું હોય શું હોય એ પ્રમાણે કેટલા માણી લોકો આવેરા આશરે કે કેટલી એ લોકોની ડાલે એ પ્રમાણે કે
કેવાય હા એ ત્રીસ હા ત્રીસ ચાલીસ જણા તો આપણું થઇ જાય.
હા એટલા આપડે થઇ જાયએ એટલા વી ત્રીયારો કદાચ એઈ આવતો હોય તો પચાસ સાઈઠ થઈ જવાય એમ.
હા સાઈઠ સીતેરનો આસરો ર
રખાય હા. નાસ્તામાં હવે ગરમ નાસ્તા જેવું જ ખપે ને આમ તો
એવું જ ખપે કાંઈક
હમ્મ ગરમ જ ખપે ઇટલી સમોસા કે સેવખમણ ને એવું તો પેલા એ લોકો રાખી દીધું એટલે ના હાલે
તે નાલે સેવખમણી તો ના આલે.
એ તો ખબર હે ચાઇનીઝ સમોસા આવે હા સમોસા આવે એમ તો. હા ઈટલી કે ઢોકળા કે જે આપણે હલો થાય એક રાખવું બે રાખવું પેલા આપડે એ નક્કી કરવું પડે. સ્વીટ કેટલા રાખવા ફરસાણ કેટલા રાખવા હે પેલા તો કેવું હતું પેલા કેમાં ચેવડો ને વેફર ને એમ દઈ દેતા હ એકાદ સરલું હોય ફરસાણ તો હાલી જતું હવે બધા ડબલ ફરસાણ ડબલ સ્વીટમાં તે આવી ગયા ને
હા એ છે. જલેબી કે એ રાખી દય તો ના હાલે જલેબી કે
હા જલેબીને ફાફડા ને એ હાલે સારૂ લાગે.
જલેબી.
હમ્મ એટલી ચટણી ને એમ તો હવારનું હોય એટલે એટલી ચટણી નય હાલે. આમ શું બધા ખાઈ હકે પેટ ભરીને
અને બપોરના દાળ ભાત બનાવી નાખી સવારના થોડી બપોરે હાલી જાય ને ને પાછા અને પછી ગાય
કારણ કે બધા નાસ્તો કર્યો એટલે ઘણું તો ઓલું ન હોય હવારથી દાળભાત બનાવી નાખાય દાળ ભાત શાક બનાવી નાખ પછી જમવા બે તે રોટલી ખપે મોટાને એક એક બે બે તો ભેગી બનાવી દેવાય.
બનાવી દેવાય બીજું તો જો નાસ્તો કર
બધા હોય જ ને માણ નાસ્તો કર્યો હોય જમવામાં હોય ને હવે આપણા હોય એ તો જમે ને. તો ક્યાંય ના જાય ને એટલી વારમાં મેહેમાન જાય તોય આપડા તો ખબર જ રે ના
ના ના એ તો મેમાંન જાય એટલે એટલે જ કવ આપણે થય પછી ત્રીજોને એટલે વળી દાળ ભાત કે એ સવારના બનાવી નાખે તો
તો હવ પછી એમ કે એ આ બધું વળાવતા વળાવતા બપોર થઈ જાય હવે એટલે પછી થઇ જ બારતો વાગી જ ને નીકળતા નીકળતા
સવારથી કરેલું હોયતો વાંધો ના આવે
તો વાંધ ના આવે હા આપણે વાદ ભાત શાક કરેલું એટલે બીજું કઈ તો કરવું હોય ને રો એટલે કે પછી ખપેતા એજ બનાવી લેવાના ઘણી પબ્લિક હે ને એમ તો આપડી
હા એ તો છે, થઈ જશે એક વાર આપને ટેન્શ ન હોય ને સવારને એમ થાય કે કેમ થશે કેમ થશે તો કે ઈટલી નો કે ઓર્ડર દેવો હોય તો ક્યાં દેવાય એમ
એટલી ન કે
ટીનનગર એવલું હતું ને ને અહંયાથી લીધીતી આપે શું કહેવાય પેંઢર કરકલે
હમ.
પેંડ કોલેજ હે ન
હા.
એની હામે એ કેટલી વાળો હોય રો એને
અચ્છા
હ ના પીછી આપા એક્યા સ્ટેશન કરના એક કો ઓકે ને કાદો કો
કે ક્યાં આગળ
એક પેંઢરકર કોલેજ કરને
હા.
ત્યાં બી ક્યાં ને સ્ટેશન પાસે ભી ક્યાંકે હે તો ખરું એ ચાખી લેવા ને બી ટેસ્ટ કરી લેવાય
ત્રણ ત્રણ ત એટલી સાઈઝ કેટલી ઓની
બાર આને સારી એ ઠીક ત્રણ ત્રણ હોય તો હાલી જાય એટલી હાવ નાનકડી નથી ભોપુ જેવી ન